કેમ છો
બસ મજામાં છો તમે કેમ છો
બસ હું બી મજામાં મેં તમને એટલે ફોન કર્યો હતો કે મારે એમ પૂછવું તું કે ઘણા દિવસથી વિચારશું ક્યાંક ફરવા જવાનું તો રોજની એક રૂટિનથી કંટાળો આવી ગયો છે તો ક્યાંક ફરવા જઈએ એમ
હા સાચી વાત છે અરે મને પણ એવું જ લાગતું હતું. તો ચાલો આ રવિ વારે ક્યાંક જઈએ.
હમ કઈ જગ્યા છે મીન્સ કઈ જગ્યા સારી છે જ્યાં બહુ મજા આવે.
નજીકમાં કોઈ સારી જગ્યા હોય તો જોઈએ એમ તો સાપુતારા જવું છે સાપુતારા કેવું લાગે
હમ સાપુતારા બી સરસ છે હજી સુધી હું એક બી વાર ગઈ નથી સાપુ તારા એના ફોટા જોયા છે ખાલી મે.
હા કારણ કે એક સારું એવું હિલ સ્ટેશન છે ને ત્યાં હવામાન પણ એકદમ સરસ હોય છે. પછી ત્યાં લેક છે બોટિંગ પણ થાય છે રોપવેે છે પછી સનસેટ પોઈન્ટ છે ગાર્ડન છે મ્યુઝિયમ પણ છે ત્યાં તો મેં કીધું આટલું બધું છે અને અત્યારે ચોમાસા જેવું વાતાવરણ બી છે તો પણને ત્યાં મજા આવે છે.
બરાબર છે તો મજા આઈ જશે તો ત્યાં જઈએ. તો રોકાવાનું ને હોટલ નો બધો ખર્ચ કેમનું રે જવું આવું આપડે કઈ રીતનું રે ત્યાં?
હા એટલે આમ કેયુ થાય આપડે એક દિવસમાં જઈ શકીએ એવું રાખીએ તો આપડણે સવારે વહેલી સવારે નીકળી જવું પડે કા તો પછી ત્યાં એક રાત રોકાઈએ તો બધુ આરામ થી બધું કરી શકે એટલે નોર્મલી હોટલ પંદરસો થી પચીસો રૂપિયામાં મળી જાય. પણ જો આપડે કોઈ સારી હોટલ જોઈએ ને તો ત્રણ હજાર થી પાંચ હજાર સુધીમાં મળી ચહ હતા
બરાબર ત્યાં રહેવા ખાવાનું ને એ વ્યવસ્થા કેવી સારી છે એમ
હા અને તો હું એકવાર ગયેલી છું બઉુ ટાઈમ પહેલા ત્યાં ઘણું સારું છે જમવાવામાં તો આપણને બધું જ મળી જશે ગુજરાતી ખાડી મળી જશે પછી પંજાબી મળી જશે સાઉથ ઈન્ડિયન પણ મળી જાય સ્ટ્રીટ ફૂડ પણ મળી જાય બધું જ મળી જાય એમ તો
બરાબર. પછી મેં ખાલી સાંભળ્યું તું કે ત્યાં રોટલાનું ને બધાનું રાત્રે પેલું શું કેવાય લાઈવ આપણને કરીને આપેને બધું હોય છે.
હા એવું બધું પણ ત્યાં હોય છે. એ બધું ગરમ કરીને આપે છે એ બધું હોય છે.
બરાબર અને સાપુતારા છે. બીજી કોઈ જગ્યા ખરી
હા. સાપુતારા સિવાય અ આપડણે જોઈએ આમ એક દિવસમાં જઈને આવીઈએ તો આમ તો હા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સારું છે. ત્યાં પણ જઈ શકાય.
બરાબર અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સારું તો વધારે શું છે? ત્યાં જોવા જેવું?
એટલે ત્યાં કેવું છે કે પેલા જે સરદાર પટેલ છે ને એમની દુનિયાની સૌથી સીએમ ની મૂર્તિ છે. પ્રતિમા જેમાં પી પછી વેલી ઓફ ફ્લાવર્સ પણ છે. જંગલ સફારી છે પછી રિવર રાફ્ટિંગ છે, પછી ત્યાં ઓલું ટસ ગાર્ડન્સ હ બટરફ્લાય ગાર્ડન્સ અને સાંજે પછી શું ત્યાં એક શો હોય છે લાઈટ અને સાઉન્ડ શો જેમાં એ આખું જે આપણેે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા ને જે જે વસ્તુઓ છે ને એનું વાંક્ય આપણને શોમાં વ બતાવે છે તો એ બધું ત્યાં જોવાનું છે.
હમ ત્યાં કંઈક બર્ડ સેન્ચુરી ને એવું બધું બી કંઈક હોય છે.
હા ત્યાં બર્ડસ સેન્ચુરીઝ બી હોય છે. બધા મતલબ પક્ષીઓને એવું બધું હોય છે એટલે આમ તો કેવું આપડે આખો દિવસ જઈએ ને તો બી ઓછો પડે એવી સારી જગ્યા છે આમતો.
બરાબર ને ગીર ગીર કઈ રીતના ગીર જવાની ઈચ્છા થાય તો આપણે ગીર જઈ શકીએ એમ.
હા એ વસ્તુ બીધી સારી કીધી આપડણે ગીર બી જઈ શકીએ ગીરમાં બી સારું છે એ બાને ની જોવા મળે, મે તો કોઈ દિવસ તી જોયો જ નહીં, ફોટામાં ખાલી જોયો છે ત્યાંથી તો પછી સિંહ ની સફારી છે. પછી એકદમ નસીબ સારું હોય ને તો આપણને લાઈવ નજીક થી સિંહ પણ જોવા મળે એમ.
બરાબર. તો-તો પછી નાના છોકરાઓને ને બધાને બહુ મજા પડી જાય.
હા અને ત્યા બધું કેવ છે? અ પ્રકૃતિ પણ બહુ સારું હોય છે. એટલે આપણને ત્યાં બધું નેચરલ જોવામાં પણ બહુજ મજા આવે છે. એટલે એ પણ બહુ સારું છે. ત્યાં પણ જઈ શકાય બહુ બધી જગ્યા છે. આમ તો જોવું હોય તો.
બરાબર અને બીજી કઈ પ્લેસ આપણે જેવ મેં જેટલી વિચારી રાખી તેટલી કહું કે જેમ કે આપણે દ્વારકા જવું હોય તો દ્વારકા સોમનાથ ને આખી લાઈનમાં આવી જાય ને.
હા. એ વાત એક વખત દ્વારકા બી જવું જોઈએ, ત્યાં કેવું છે દ્વારકાધીશ મંદિર છે. પછી આઈથિંક વેરધાર છે, પછી ગોમતી ગાઢ છે, અને સાંજે ત્યાં બહું જ મસ્ત આરતી થાય છે.
એ બાજુ બી જવું હોય તો આપણેે એ બાજુ બી જઈ શકીએ.
અને તહીંથી પેલું જ્યોતિર્લિંગ પણ નજીક છે.
હા. સોમનાથ પણ એકદમ નજીક માં આવે ત્યાંથી. સોમનાથની મંદિર અને પછી ઓલું અહ આપડે હા, નાગેશ્વર, ત્યાં પણ જઈ શકાય, અને પછી ઓલું દરિયા વાળું બી આવે છે ને બેટદ્વારકા.
હા, બેટ દ્વારકા, બોટમાં જવાનું હોય છે.
દરિયા કિનારો બહુ જ મસ્ત હોય એમ, એકદમ શાંતિ જેવું લાગે આપણને. ત્યાં બી જઈ શકાય, દ્વારકા જવું હોય તો.
બરાબર અને ચ દ્વારકા સોમનાથ, બીજી આપડે કઈ જગ્યા રહી કે જ્યાં આપણે જવા જેવું છે? આબુ અંબાજી, આબુ સારું રહે?
હા માઉન્ટ આબુ ભી આમ તો નજીકમાં જ થઇ જાય ને, ત્યાં આવે. પછી પેલું દિલવાડા મંદિર આવે, પછ પછી ત્યાં પણ સનસેટ પોઈન્ટ છે, એ તો ત્યાંનો બહું જ ફેમસ છે. એટલે એક પણ સારું છે, પણ જો આપડે બે દિવસ ની ટ્રીપ પ્લાન કરીએ ને તો માઉન્ટ આબુ માટે સારું રહે.
બરાબર. તો પછી માઉન્ટ આબુ જ આપણે ફાઈનલ રાખીએ. કે માઉન્ટ આબુ સારું રહે એમ.
હ તો એવું કરુંશું, કારણ કે ત્યાં ફોટોગ્રાફી માટે બી બઉુ બધી જગ્યા છે.
હમ્મ, અને શું કે ત્યાં સનરાઈઝ ને બધું સારું હોય છે, એટલા માટે બધું ત્યાં હોય એટલે મજા આવે.
હા એલું તો ત્યાં સારું હોય છે.
હમ્મ.
બરાબર. બે દિવસો તો પછી માઉન્ટ આબુ છે, સાપુતારા ને બધું એક સરખુ જ થઈ ગયું કેવાય ને.
હા એક સરખું જ થઈ ગયું કહેવાય.
બરાબર. તો આપણે જોઈએ કંઈ રીતનું સેટ થાય છે, સનસાઈટ સન સનસાઈટ ને બધું સાપ પૂતારા એકદમ કમ્પ્લીટ લાગે છે આપણને.
હા સાચી વાત છે. પણ પછી આપડે બજેટ બી જોવું પડશે ને, બજેટ કેટ લું રાખીએ, એ બી જવું પડે. જો અગર આપણે પાછું, રોકાવાનું થાય ત્યાં આગળ. તો પછી આપડે પાંચ હજાર જેવું થઈ જાય ને તો તો બે હજાર ત્રણ હજાર જેવું થાય એક દિવસની ટ્રીપ હોય તો પણ પછી આપડે આમ જોઈએ તો બે દિવસ તો થઈ જાય તો પછી રોકાવાનું બને તો પાંચ હજાર જેવું થાય આપણને તો એટલું બજેટ રાખવું પડે આપણે
બરાબર. તો પછી એક કામ કરી તો હોટલો ને બધું જોઈ લે કે કઈ રીતના છે. ટ્રાવેલિંગનું ને ઈ બધું જોઈ લઈએ કે કેમનું સેટ થાય છે.
હા. પણ આપડે શું કરવું છે, બસ માં જવું છે, કે પછી આપડી ગાડી લઈને જ જવું છે?
બસમાં જઈએ તો પછી આપણેે થોડા ધક્કા ખાવા ના બી રહે. એટલે થાય તો આપડે એક વાર શું કહેવાય કે આપણું પોતાનું લઈને જઈએ તો આપણે આપણા મેળે ફરાય.
હા તો એવું જ કરીએ. આપણે પોતાને અહિયાં થી કાર લઈને જ જઈએ, કારણ કે એ લઈને જ તો સારું રહેશે અને પાડા ના પૈસા ભી બચી જાય ખાલી આપડે આપડુ પેટ્રોલ પુરાવુ એજ ને પછી બસના ભાડા ને બધું જોવાનું પછી
પણ મે આપણા ટાઈમે નીકળી શકીએ
હ અને રસ્તામાં ફોટા બોટા પાડવા હોય ખાવતું હોય તો આપણેે એ રીતે ઉભા બી રેય શકીએ
એટલે જોઈએ હવે બજેટ ને બધું આપણે હોટલ ને બધું ચેક કરી લઈએ કે કઈ રીતનું છે, પછી નક્કી કરે કે કેવી રીતના જવાનું
હમ પાછું એવી રીતે જઈએ ને તો આપડે સારું રે બધું મ્યુઝિકને બધું ગાડીમાં આપે વગાડતા વગા
હા મજા આવે અને બેવ ફેમિલી છે, એટલે વધારે મજા આવે
હા એવું કરીશું થોડો ઘણો નાસ્તો ઘરેથી લઈ જઈશું
હમ બનાવી લેવાય બધું જોડે જ આપણે ભેગા ભેગી
હા પછી પાણીની બોટલ ફર્સ્ટ એડ કીટ છે, અને પાવર બેંક નેવુ બ ધુ જોડે લઈ જઈશે
ફર્સ્ટ એડ કીટ ને બધું તો હું લઈ લઈશ એવું એનું કોઈ પ્રોબ્લમ નથી ફર્સ્ટ એડ કીટ ને બધું હું લઈ લઈશ
બરોબર તો હું કેમેરા લઈ લઈ
ઓકે બાકી સાપુતારા મજામાં હું તો પેલી વાર જઈશ સાપુતારા
હા હું પણ આમ તો ગયેલ નથી સાંભળ્યું છે, ખરી પણ હું પણ એ બાજુ તો ગયલી નથી એટલે હું પણ પહેલી વાર જઈશ આપડે રીલ્સ બનાવીશુ
પાક્કું રીલ્સ છે, ફોટોઝ છે, વધારે મજા આવે
હમ તો પછી શું કરવું છે, આ રવિવારે જવું છે, શનિ રવિ
હમ તો આ શનિ રવિ આપણે ફાઈનલ કરીને પછી આ શનિ રવિ જઈએ ત્યાં સુધી હું બધી હોટલ્સ અને બધા રેટ બી જોઈ રાખું
સાચી વાત છે, તમે રેટ નેવું જોઈ નાખ પછી એવું હોય તો આપડે બીજા બધા ફ્રેન્ડ્સ ને બી પુછી જોએ એમને બી એમની ફેમિલી જોડે કદાચ આવું હોય તો
હમ સારું જેટલે આપણે વધારે વધારે મજા આવશે ને ખર્ચો બી ડીવાઈડ થઈ જાય એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય.
હા એટલે જ ને બધા આવે તો ખર્ચો બી ડીવાઈડ થઈ જાય માણસો વધારે હોય તો મજા બી આવે બધી ફરવાનું કઈ નહી તો આ નક્કી કરીએ
જોઈ લેવાનું કે કેમનું છે, બધાને પૂછી જોઈએ બધાને કઈ રીતના આવું છે.
હા બરોબર છે.
એટલે બોલો બીજું કો જમી લીધું
હા બસ હમણાં જમી ને બેઠા અમારી ઓફિસ માં અત્યારે લંચ બ્રેક હતો. બસ હાલ જ જમ્યા તમે જમી કરી દીધું?
બસ જમીન પરવારીને હવે નાસ્તો બનાવીશું છોકરાઓ માટે
હા એ વસ્તુ બી બરોબર છે, તમારી હા એ છે, એટલે તમારે નાસ્તો ને એવુ બધું બનાવવું પડે
એટલે એક નાસ્તો પત્યો ને એ છોકરો કે ભાઈ આ ખાવું છે, એટલે બનાવી દેવાનું આ કે ત આ બનાય દેવાનું
આખો દિવસ રસોડામાં જ જતો રે
હમ નાસ્તો પતો ત્યારે આખો દિવસ રસડ જાય પછી આખો દિવસ ક્યાં જતો રહેને ખસી ખબર નહીં પડતી.
સાચી વાત છે કઈ વાંધો નહી. તો હું એક વાર આ જોઈ લઉં હોટલો ને બધું જોઈ લઉં તમને બી થોડું શેર કરું તમે જોઈ લો પછી આપડે કેવી રીતે નીકળવું છે, એ બધું નક્કી કરી લઈએ
ઓકે શ્યોર શ્યોર સારું ચલો હા મલીએ હા હા રયવાર મલીએ બાય
લ